અવાજ આવે છે તમે કેમ છો મજામાં.
બસ મોટાભાઈ મજામાં છું. તમે કેમ છો?
અમે પણ મજામાં છે.
કેવી રીતે ચાલે છે તમારો
હારુ છે બધું એવી રીતે ચાલવું જોઈએ એવી રીતે ચાલે છે.
કયા વિષય પર આજે વાત કરવાને આપે.
હા પસે પૂછ્યું તને ખોર લગાવીને વિષય માટે વાત કરું મને મારા દિમા દિમાગમાં બહ આવ્યા કરી આ વિષ માટે પુસ્તક વાંચવાનો ફાયદો પુસ્તક વાંચવાની ફાયદો.
પુસ્તક વા વાંચવાનો તો બહુ ફાયદે છે મોટા ભાઈ
ખુબ જ સરસ વિષય છે ને
ખૂબ જ ખૂબ જ મોટા ભાઈ
સાચું કે તને પુસ્તક નો વાંચવાનો શોખ છે કે
મને થોડું થોડું પુસ્તક વાંચવાનું ગમે છે અ જેમાં જે મજા આવે પણ અ થોડું થોડું પુસ્તક ખાવું પણ હોય છે જેનાથી મને બહુ ચેડ થાય છે કે બોર મારે છે જે
વિ પ્રકારની પુસ્તક વાચન ગ છે ખ બને જીવન કતિયાને બહ દોરી એવું થાય અને આ ખરેજ પુસ્તકો વાંચવાની ગમ છે
તો પુસ્તક વાંચવું એ માત્ર સમય પસાર કરવાનો રાસ્તો નથી પરંતુ કઈ નહી શીખવાનો શ્રેષ્ઠ માર્ગ છે
હા મને અને પણ પુસ્તક પુસ્તક વાંચવું સમય કરવાનુંસ્તો એ તો બ સારું કીધું પુસ્તક વાચવાથી શું ફાયદો થાય છે
જો સૌથી મોટો ફાયદો એ છે કે આપણું જ્ઞાન વધે છે આપણે નવી માહિતી અને નવા વિચારો વિશે જાણીએ છીએ
હમ હા એ શબ ધંધોું પણ વધે છે
બિલકુલ નિયમિત વાંચવાની ભાષા પણ અ કડક મજબૂત બને છે
શું પુસ્તક વાંચવાથી એકાગ્રતા પણ વધે છે સાભે છે કે એકાગતા બોલવા દે
હા હા જ્યારે આપણે પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણું ધ્યાન એક જ વિષય પણ કેન્દ્રિત રહે છે
આજકાલ તો ઘણા લોકો મોબાઈલમાં જ આ અભ્યાસ કરે છે આજલના બાળકો બધા મોબાઈલ સોશિયલ મીડિયા
એ સાચું છે પરંતુ પુસ્તક વાંચવાથી મનને શાંતિ મળે છે અને સ્પીનની થોડો વિરામ મળે છે
સુું પુસ્તકો કેટલીક વિકાસમાં પણ મદદ કરે છે
ચોક્કસ પુસ્તકોથી આપણે સારા વિચારો મૂલ્યો અને જીવનનો પાઠ શીધીએ છીએ
હમ ઘણા મહાન લોકો નિર્મિત વાચન કરતા હતા
હા કારણ કે તેઓ માનતા હ હતા કે વાચન વ્યક્તિને સતત શીખવા માટે પ્રેરિત કરે છે
વિદ્યાર્થીઓ માટે વાચન કેમ મહત્વ મહત્વનું છે
કારણ કે જો તે અભ્યાસ મદદ કરે છે. અ સમય શક્તિ વધારે છે. અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરવામાં મદદરૂપ બને છે.
ના એ સાચુ કીધું, રોજથી પુતક પને આપણું જ્ઞાન, આપણો વિચાર પણ બો આ વધે છે. આપણ માઇન્ડસેટ ને આપણું થિન્કિંગ પણ વધે છે, આપણું પડાઈમાં કે તું આની પડાઈમાં એક એકાગ્રતા પણ બહુ વધે છે આપણી કારણ કે તે અભ્યાસમાં મદદ કરે છે અને સમાજ શક્તિ વધારે છે. અને પરીક્ષામાં સ્વરૂપ પ્રદર્શન કરવા મદદ આપે છે.
સાચો કહો છો. અ તને એ ખબર છે, કે પુસ્તક વાંચવાથી કલ્પના શક્તિ પણ વધે છે?
હહ ખાસ કરીને વાત વાર્તાઓ અને નવલખાઓ વાંચવાથી આપણે નવા વિજ્ઞાનની કલ્પના કરી શકીએ.
શું દરોજ વાંચવાની ટેવ રાખવી જોઈએ?
જરૂર જરૂર માત્ર ત્રીસથી પણ ઘણો ફાયદો થાય છે.
પુસ્તક કાલ્યનું શું મહત્ત્વ છે તને ખબર છે કે મોટાભાઈ?
પુસ્તકલ્યનું મહત્વ થોડું થોડું ખબર છે મને. વિવિધ પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ હોય. તે વાંચવાની તે વાંચવાથી ટેવ વિક્સ વિકાસવામાં મદદ કરે છે.
તારો મનપસંદ પુસ્તક પ્રકાર કયો છે મોટાભાઈ?
મને પ્રેરણાત્મક અને વિૈજ્ઞાનિક પુસ્તક ગમે છે. તને શું ગમે છે? ત કઈ કેવી.
જીવન્ય સ્ત્રીઓનો મહાન લોકોને જીવનમાંથી ઘણું શીખવો મળે છે.
હા એ પણ સાચું તમને મહેનત અને સંઘર્ષ આપણે પ્રેરણા આપે છે.
પુસ્તક વાંચવું એક એવી ટેવ છે જીવનભર ફાયદો આપે છે.
હા હાલના ડિજિટલ યુગમાં પણ પુસ્તકનું મહત્વ ઓછું થયું નથી એ જે પહેલે જેવું હતું આજ પણ એવું જ છે એનું. કઈ મહત્વ ઓછું નથી થયું. કે ભાઈ બધા લોકો સોશલ મીડિયા પર. ચલી ક્યા તો પુસ્તકોની બ આજલ માનું છું કે બહ લોકો સોશિયલ મીડિયા જ સોશિયલ મીડિયા જ. હોય છે ભણે છે.
બહુ સારું કહ્યું બિલકુલ નહીં તમારી વાત એકદમ સાચી છે પુસ્તકો આજે પણ જ્ઞાન અને પ્રેરણાઓનો શ્રેષ્ઠ સોત છે તમે ખબર. ર છે આજના વિદ્યાર્થી. ઓ અ પુસ્તકોનો કેવા ઉપયોગ કરે અ તેઓ જે. ફિઝિકલ પુસ્તકો હોય છે ને એને નથી ખરીદતા કારણ કે. વધારે પુસ્તકો. અ બનાવવામાં વધારો અ જે પેજસ તે લાગે અને. વધારે વૃક્ષો કાપવામાં આવે તે જ હા. તેજ માટે તેઓ શું કરે છે તેઓ જે ઓનલાઈન જો તેના પોતાના મોબાઈલ અને લેપટોપ હોય ને તેમાં પુ પુસ્તક ડાઉનલોડ કરી લે છે તેનાથી તેને ડિજિટલ કોપી મળી જાય. છે. તો તે સારી રીતે પુ સતક વાતચી દે છે. અને એ પર્યાવરણને પણ અ હાનિ નહી પહોંચાવે
હા અને બધા લોકો બધા જગ્યા લઈને ફરવાનું પણ એ નથી કે ભાઈ જ્યાં પણ જાઓ તમને કઈ પણ જગ્યાએ તમે બેસીને ભણી શકો છો એ તો એવી. લઈને તમને અહ અહ ફરવું પડશે એ પણ બહ સારું છેડમ.
સૌથી સારી વાત કીધી તમે મોટા ભાઈ એ તો આપણેે જો આપણે આજે કાલ કે કાલે આપણે પોતાના ચાચા કે મામાને ઘરે જવું હોઈએ તો. જો આપડે પોતાનું. વસ્તુ કેટલો ભારું લઈને. જવાનું પડે તો આપલું હાલત ખરાબ હોઈ જાય. આજના જો ડિજિટલ જમાનામાં. એ શું કરવાનું કે પુસ્તક આપણા પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાનું. તો જારે પણ. આપણે ભણવાનું હોય તો મોબાઈલ ખોલવાનું અને ત્યાં થી અ લઈને. આપણને આનંદ અ આનંદ પડી જાય અને આપણે તે યુઝ કરી શકીએ.
હમ સ્ટસ નથી થાય ને બોડીમાં બોડી પેન નથી થાય હેવી વેટથી આ બધુંને બ ફાયદો આપ્યા.
તેજ માટે તમને ખબર છે સરકાર આજના જે વિદ્યાર્થીઓ છે તેઓ લોકોને ટેબ્લેટ આપે છે કારણ કે જો ટેબ્લેટ છે તેઓ લોકોને પુસ્તકોનો જો ભાર છે એ કમ થઈ જાય અને. ટેબ્લેટમાં તેઓ બધા. પુસ્તક રાખી શકાય
એનાથી આપણા વૃક્ષો પણ ઓછો કપાય અને એવામેન્ટ પણ સારું છે ફ ફ અને બાળકો પણ ભળી જાય
હા સાચું કહો
હ બિલકુલ પુસ્તક આજે પણ જ્ઞાન અને પ્રેરણાઓ ન ક્ષેત્ર તો છે ભાઈ
હા આજે આ ચર્ચાથી મને વાંચવાની એ બુ મજબૂત કરવાની પ્રેરણા મળી મોટાભાઈ આજે તમારા વાત થી બહુ પ્રસન્ન થયો અને આજે હું એક પુસ્તક અ લેવાનું છું અને તે વાંચ‌અ વાચવાનું છું અ મને બહુ મારા જો પુસ્તક વાંચવાની જો ટેવ છે એ
હમ હા મને પણ વાચ વાચન‌ આપણે બંઘુ ‌ગાયન નવ અને સમજદાર બનાવ
ખુબ સરસ મોટા ભાઈ આપ આભાર તમને મને આ પુસ્તક રીતે બતાવ્યું
હ ચાલો કઈ ન એમાં આભાર ચાલો ગુડ નાઈટ
હા ચાલો મળીએે જય શ્રી કૃષ્ણ
જય શ્રીકૃષ્ણ